ક છે શાંતિ- શું ચાલે બોલો-
બસ શાંતિ -
શું ચાલજમ સા-
હ જલસા-
જમીલધું-
ક્યાર ન જમી લીધું-
હમ હમ બોલો શું ચાલે-
બસ કઈ નહી હવે હું એમ કતી ત તમને- કે શેર માર્કેટ વિશે તમે જાણો છો-
શેર માર્કેટ વિશે તો હું ઘણું બધું જાણું છું.
આજકાલ- ઓ રોકાણ કરે છે પૈસાનું એ કઈ રીતે કરાય એ એમાં મને- કઈ જ ખબર પડતી નથી તો તમે મને થોડું જ્ઞાન આપી શકો છો થોડું સમજાવી શકો છો-
હ એમને હા સમજાઈ શકું હવે એમાં કેવું છે કે પહેલાના જમાનામાં એવું- તો બધું પબ્લિક- તમને ખબર હો એલઆઈસી પર યાદ છે દસ ત્રણ મહિના પછી- પચીસો રૂપિયા એલઆઈસી ભરે એટલે વર્ષે દસ હજાર રૂપિયા થયા-
હા હા-
દસ હજાર રૂપિયા પર તમે પંદર વરસ સોળ વરસ પૈસા ભરો- ત્યારે કંપની તમને પચીસ વર્ષ- થાય ત્યારે કમ્લીટ તમને પોચ છ લાખ રૂપિયા લે બરોબર પાર- વર્ષો દ હજાર પડતા હોય તો પંદર વર્ષના પણ એક લાખ પચાસ હજાર રૂપિયા- થયા હવે એક લાખ પચાસ હજાર ના કમની તમને છ લાખ રૂ- પ્યા લ કેટલા વર્ષે પચીસ વર્ષે હવે- પીસ વર્ષે છ લાખ રૂપિયા એટલે એક સિમ- જો સાયા સિમ્પલ વસ્તુ કહીએ, તો તમારે દોઢ લાખ રૂપિયાને કેટલા ચાર ગણા થયા? પંદર ચોક સાઈઠ. હવે એજ વસ્તુ તમે શેર માર્કેટમાં એસઆઈપી સિસ્ટમેટિક ઇન્વેસ્ટ- પ્લાન એસઆઈપી કરીને આવે છે કે જેમાં તમે રોકાણ કરો ને-
હા-
એમાં તમાર દર મહિને આવે આમાં ક્વાર્ટરની એલઆઈસી- કેવું ક્વાર્ટરલી, એવું દર મહિને આવે, એમાં તમે રોકાણ કરો ધારો કે તમે માર લો, અત્યારે હજાર રૂપિયા તમે દર મહિને એમાં રોકો છો, વર્ષે ક્યાં થયા? બાર હજાર રૂપિયા થયા?
હા
એવી રી તે દર મહિને તમારા હજાર હજાર રૂપિયા કંપનીની રહે. જે ફંડ હોય, એસઆઈપી છે. મ્યુચ્યુઅલ ફંડમાં તમે એસઆઈપી રોકે, દર મહિને હજાર રૂપિયા નોર્મલ લે, હવે, એ હજાર રૂપિયા તમાર જોડ કંપની લેતી હોય ને, તો એક કંપની, કંઈક બધામાં રોકાણ નાના નાના મ્યુચ્યુઅલ ફંડ એ રો કાણ કરતી હોય, ધારો કે તમાર જોડથી પંદર, ટોટલ, આમ એ મ્યુચ્યુઅલ ફંડ પંદરસો કરોડ રૂપિયા ટોટલ ઉઘરાવે છે, બરોબર? એ પંદરસો કરોડ રૂપિયા એ બીજે બધે રોકાણ કરે, એ રોકેલા પૈસા આમાંથી કંપની ને જે નફો મલે ને નફો, પ્રોફિટ મળે, મિંસ કે એ પ્રોફિટ જેટલા પર્સન્ટેજ હોય, એટલા પર્સન્ટેજ તમને નફો મળે પ્રોફિટ મળે, મીન્સ કે તમારે અત્યારે ધારો કે એસઆઈપી હોય, તમારી જોડે, જો મેં ત્યાં મારો એક ફ્રેન્ડ હતો ને, તો એને એસઆઈપી ખોલાઈતી. આઈસીઆઈસીઆઈ પ્રોડેશિયલ મ્યુચ્યુઅલ ફંડ કરીને એસઆઈપી હતી, એમાં એને દર મહિને હજાર રૂપિયા એ કાપતો તો તો ચાર વર્ષે અડતાલીસ હજાર રૂપિયા થાય? તો ચાર વર્ષે એના એ અડતાલીસ હજાર રૂપિયાના દોઢ લાખ રૂપિયા થઇ ગ્યાતા! રાઇટ
ઓહ હો
હવે ત્રણ, વિચાર કરો હવે, ચાર વર્ષે એના દોઢ લાખ રૂપિયા થયા તો એ દોઢ લાખ રૂપિયાના બીજા ચાર વર્ષે કેટલા થઈ જાય? એટલે, એ આઠ નવ વર્ષમાં જ, એના છ સાત લાખ રૂપિયા ઉભા થઈ જાય. હવે તમે મને કો, એલઆઈસી સારી? કે પછી ઇન્વેસ્ટમેન્ટ કરવું, મીન્સ કે, સેર માર્કેટ સારું?
સેર માર્કેટ સારું
હા, બીજી વસ્તુ એ કેસે, એમાં જો એવું ના કહી સકાય કે ભાઈ તમારા થઈ જ જશે. પણ તમારે એવી એસઆઈપી, સેફ એસઆઈપી લેવી પ પડે કે જેમાં તમે પૈસા રોકશો તમને કઈક મળસે સામે
મતલબ કે અલગ અલગ કંપની આવે એમાં?
હા, અલગ અલગ હોય બધી, આઈસી આઈસીઆઈ, એચડી એફસી છે, એસબીઆઈ ની છે. બીઓબી બેંક છે, આ બધાના પોતાના મ્યુચ્યુઅલ ફંડ્સ હોય, પછી ધારો કે આમ પ્રાાઈવેટમાં જાવ ને, તો મોતીલાલ ઓસ્વાલ છે, આ બધા કેવા, આ મોતીલાલ ઓ રિસ્કી કે, પ્રાાઈવેટ કહેવાય, ખબ પડી તમને?
હા
એ પ્રાઈવેટ કંપની છે મોતીલાલ ઓસ્વાલ જે ખાલી ઇન્વેસ્ટમેન્ટને લગતું જ કામ કરે છે બધું,
ઓકે
અને હું એમ પૂછું કે એ એ એસઆઈપી લેવી હોય તો કઈ કંપનીની લેવાય?
એસઆઈપી તમારે લેવી હોઈ તો અત્યારે આઈસીઆઈસીઆઈ પ્રોડેન્શયલ બ્લુચીપ ફંડ છે તેની, બીઓબીની મિડકેપ ફંડ છે, સ્મોલ કેપ્સ ફન છે, આ બધી એસઆઈપી તમને, આઈ સી, એસબીઆઈ ની છે, પછી એચડીબીએફ સી ની છે, આ બધી એસઆઈપી તમ લઈ સકો.
ઓકે એમાં પણ એવું નઈ કે આપડણે જેટલા પૈસા રોકવા હોય એટલા રોકી શકાય કે ફિક્સ હોય એમાં
ના એવું તમે એસઆઈપી તો દસ હજાર ની બી કરાવાઈ શકો વીસ હજાર ની બી કરાઈ શકો કો હજાર રૂપિયા ની બી કરાઈ શકો પાંચસો રૂપિયા ની બી કરાઈ શકો એ તમારી તમા તમારી કેટલી કેપેસિટી છે પૈસા ભરવાની તમારી બચત કેટલી છે એના પર ડિપેન્ડન્ટ છે ધારો કે તમારી બચત પાંચ હજાર રૂપિયા હોય તો દ તેની એસઆઈ બી ના કરાવે કરાવે
ના મતલબ કે આ એક પ્રકારની બચત જ છે હે ને
તમારી બચત છે પણ કેવું કે બચત નું તમને બત બચતની બચત મળે તમને ખબર પડી બચત પર બી આજમાને તમને
ઓકે તો આગળ બીજું કોઈ શેર માર્કેટ માં પેલું બધા ખબર છે કે રમતા હોય છે કે ઓનલાઈન રહીને કઈક શેર વધે ને બધું
શું હોય એમાં બધી બહુ પ્રકારના એ એ શેર લેવે જ કરવું શેર કરવા પરચેસ કરવા એ બધી બહુ પ્રકારના આવે પહેલા તો આવે ઇન્ટ્રા ટ્રેડિંગ ઇન્ટ્રા ટ્રેડિંગ એ એટલે એવી વસ્તુ છે કે તમે ધારો કે કોઈ કંપની છે બરોબર માન લો આપડે આપડ કઈ કંપની કવાય એડીદાસ એમાં આપડે ટાટા ની કંપની છે બરોબર
હા
ટાટાની કંપની ના શેર છે હું ઇન્ટ્રા ટ્રેડિંગ ની વાત ટાટા કંની ના શેર નો ભાવ સવારે નવસો રૂપિયા નવ હજાર રૂ મા આશરે ક તું મને ખબર નથી બરોબર એ ન્ટ ઇડિંગ એવું આવે કે ધારો કે તમે સવાર શેર લીધા છે બરોબર એ તમારે આજે શેર માર્કેટ બંધ થાય એ પેલા એની ટાઈમ તમારે વેચી દેવા પડે શે ગમે ત્યારે એ આખા દિવસમાં ધારો કે મેં શેર લીધા એના માન લો નવ હજાર રૂપિયા ના દસ શેર લીધા ખાલી બરોબર તો નવ હજાર રૂપિયા ના દસ એક શેર ના નવ હજાર એટલે દસ શેર ના નેવ હજાર રૂપિયા થયા
હા
અવમાન લો એ નવ હજાર રૂપિયાનોો એક શેર નવ હજાર પાંચસો એ ગયો એટલે મને એક શેર પર કેટલા રૂપિયા મળ્યા
પાંચસો રૂપિયા
પાંદચસો રૂપિયા મળ્યાુંઇન્ટરે રીડિંગમાં કેવું આવે એમાં તમારું એપ્લિકેશનમાં લિમિટ સેટ કરવાની આવે કે નવ હજાર પાંચસો રૂપિયા એ જાય એટલે શેર ઓટોમેટિક પેચાઈ જાય પછી નવ હજાર બસો રૂપિયા જાય એ ઓટોમેટિક વેચી જાય એ લિમિટ તમે સેટ કરો જો ભાવ એટલાય આવે એટલે ઓટોમેટિક જ વેચી જાય સેટ તમારો અને જો અને કો ટાઈમ એવું બી થાય કે તમાર નસીબ ના હોય માન લો તમે શેર લિમિટ કરેલી છે તમેકી લું છે પણ નવ હજાર નો શેર જે છે એ શેર ન પ્રાાઈસ ધારો કે નવ હજાર પાંચસો લિમિટ સેટ કરી પણ ત પહોંચ્યો નહી માનલો આઠ હજાર પાંચસો એ છેલ્લે તમે જો ફોનમાં ના જુઓ તમ તમે શેરવી ને તો છેલ્લે જયારે શેર માર્કેટ બંધ થાય ને
હા
ત્યારે માર્કેટ બંધ થયું ત્યારે છેલ્લો જે ભાવ હોય ને એ ભાવે તમારા શેરી બીચી એટલી વેચી જાય કે પછી નવ હજાર ના નવ રૂપિયા હોય કે દસ હજાર રૂપિયા હોય એ બાબત શેર વેચે જાય
શેર માર્કેટમાં આ રીતે તમે જે કહો છો એ રીતે લોસ જાય ખરો
લોસ જાય ને કેમ ના જાય એ તમને ખબર હોવી જોઈએ તમારી જોડે એવી ન તમારે બધું ડેટા તમારે એવો કલેક્ટ કરવો પડે કે ધારો કે ટાટા કંપની છે માનલો એને કોઈ નવો પ્રોજેક્ટ ભવિષ્યમાં મળવાનો છે બરોબર
હા
એ સારો પ્રોજેક્ટ છે કંપની એમાંથી વધારે પ્રોફિટ કરી શકે તો તમે એમાં રોકાણ કરી શકો ના ટાટા કંપની ભવિષ્યમાં પ્રોફિટ કરવાની છે ગ્રોથ કરવાની છે અને આ પ્રોજેક્ટ મળવાનું છે એટલું એમાં રોકાણ કરી દો એટલે એના શેર પ્રાઈસ કેવી જાય અબજાય
જાય હા
એટલે શું શેર પ્રાાઈસ અપ થાય ને એટલે ઓટોમેટિક તમારા શેર ના ભાવ વધે
ઓકે અને આઈપીઓ એટલે શું છે
એટલે આઈપીઓ એવું હશે ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે આઈપીયુ એટલે જયારે કોઈ કંપની નવી બનવાની હોય જયારે કોઈ બજાર માં કોઈ નવી કંપની આવે કે પછી કોઈ એવી કંપની જૂની કંપની છે જે પોતાને પોતાની જોડે એટલું રોકાણ નથી કે ભાઈ હું રોકાણ મારી જોડે એટલું નથી કે હું મારું ગ્રોથ કંપનીમાં બધું નવું નવું મશીનરી એવું બધું લાયક હત મીન્સ કે કંપની કંપનીને આગળ ડેવલોપ કરી શકું તો એ કંપનીને આગળ ડેવલોપ કરવા માટે કંપની શું કરે કે પોતે આમ શું કેવાય અ પોતે શેર બહાર પાડે મીન્સ કે આઈપીઓ બહાર પાડે એટલે કે ભાઈ મારે પંદરસો કરોડ રૂ રૂપિયા ની જરૂર છે તો પંદરસો કરોડ રૂપિયા નો આઈપીઓ બહાર પાડો ખબો પડી તમને એ કંપની પંદરસો કરોડ રૂપિયાનો આઈપીઓ બહાર પાડે એટલે શું કે તમે આઈપીઓ કોઈ બી ઇન્મે ઇન્વેસ્ટર મેક્સિમમ પંદર એક એક એક સેટમાં પંદર હજાર રૂપિયાથી વધાર નો આઈપી ઓ ભરી શકે નહી ધારો કે મરી જોડે હું અલગ અલગ અલગ દસ આઈપી ઓ મે ભર્યા બરોબર એક જ કંપનીના એટલે પંદર પંદર હજાર રૂપિયા ના વક્કલમાં ભરાય એટલે દોઢ લાખ રૂપિયા મે ભર્યા હવે એ કંપની પરથી કે મારો આઈપીઓ લાગે છે કે નહીં
ઓકે
આમાં એવું હોય કે પંદરસો કરોડ રૂપિયા ની હમે કંપનીને ત્રણ હજાર કરોડ ના આઈપીઓ આવે પણ કંપની લેશે કેટલાના
પંદર કરોડ ના
પંદરસો કરોડના જે આઈપીઓ લેશે
અચ્છા હા
એટલે કેવું કે આઈપીઓ પછી જયારે કંપની એ તમારો ચલો આઈબીઓ તમારો એક્સેપ્ટ કરી લીધો બરોબર એટલે તમારું પંદર હજાર રૂપિયાનુંું અમાર રોકાણ થઈ ગયો
હા
જયારે કંપની જયારે આઈપીઓ બાર આઈપીઓ જયારે એની શેરની વેલ્યુ બહાર પાડે ને શેરની વેલ્યુ મીન્સ કે શેર કેટલા નો થશે
હા
ત્યારે તમને ખબર પડે કે તમારો આઈપીઓ લોસમાં છે કે પછી તમારો આઈપી પ્રોફિટમાં છે એમ ધારો કે એક શહેરની પ્રાઇસ એ વખતે તમને અને આાલી દસ રૂપિયા બરોબર તમે જયારે આઈપીઓ ભર્યો ત્યારે અને એ શેર જ્યારે લ જય્યારે બહાર એનો ઓફિશિયલ પાડ્યો એ શેમની પ્રઇસ મા લો વીસ રૂપિયા થઈ ગઈ તો સીધે સીધા તમારે પંદર હજાર રૂપિયા કેટલા થઈ જાય છે
હ તો એટલે આમાં આમાં શેર લાગે ખરા
લાગે ને લાગે
બોલો તમે મારા મારી માહિતીથી સંતુષ્ટ છો
હા મનેજ થોડું ઘણું વિજ્ઞાન નહોતું અને તમારાથી જાણવા મળ્યું એના બદલ આભાર
થેન્ક યુ
થેન્ક યુ